નમસ્કાર કેમ છો મિત્ર તમે. ચાલી મિત્ર.
હા મિત્ર વેકેશન તો જોરદાર જ ચાલુ રહ્યું છે. તો મિત્રો આપણે એક ટોપિકની ચ ચર્ચા કરવા જઈ રહ્યા છે. અને મિત્રો ટોપિક નું નામ છે ઓનલાઈન શોપિંગ. મો આપણે વાત કરી તો ક
હારો જે ટોપિક્સ મિત્ર. આજના સમયમાં આપડે જોવા જઈએ તો જે ઓનલાઈન શોપિંગ શે એ લોકોનો એક મહત્ત્વનો જાનીએ, કારણ કે મિત્ર આ આપણે જોઈએ છે કે આજના સમય એવો છે કે તમે નાન્ક નાંનલી વસ્તુથી માંડીને મોટી વસ્તુ સુધીનું કઈ પણ એવું માંગવાનું હોય, કઈ પણ તમને જરૂર હા જ જરૂરી જોઈતી વસ્તુ હોય તો એ તમે ઓનલાઈન મંગાવી શકો. જેમ કે તમને કઈ અ વસ્તુ જે નાનલી બોલપેન, પેન્સિલ, કપડા, ટી શર્ટ કે તમે ખાવાનું પણ જોઈતું હોય તો તે તમે ઓનલાઈન ઓર્ડર ક કરીને તમે મંગાવી શકો છો મિત્ર. ને એ ખૂબ જ એવી ફાસ્ટ પ્રક્રિયા છે કે જેમને તેમાં તમને મનગમતી તમારી વેરાયટી કે પછી ડિઝાઇનની તમને જે પણ તમને જોઈતું હોય તે તમને મળી જાય મિત્ર ને મી આજના સમયમાં એ જે લોકો છે એનો ખુબ જ ઉપયોગ કરે છે ને તમે ટેલિવિઝન મિત્રો જોતા છો. એમાં પણ એના રિલે કેટ કેટલીક અ એડ આવતી હોય છે ને મોબાઈલમાં પણ મિત્ર તમે જોતા હશો કે કઈ પણ એના રિલેટેજ આ એડ આવતી જ હોયશે મિત્ર તો મિત્ર આજના સમયમાં જે આ ઓનલાઈન શોપિંગ છે, એ ખુબ જ આપણા જીવન સાથે સંકળાય ગેલી છે મિત્ર. ને મિત્ર એમાં એ પણ વસ્તુ છે કે જો તમે કઈ વસ્તુ મંગાવેલી હો ને મિત્રો તમને ન-નહી ગમે. તો તમે એને પાસા પણ આપી શકો છો મિત્ર એમાં એવું નથી કે મિત્ર તે હમણા તમે ઓર્ડર કર્યું. તે તમારે એજ હમનાં એને પાછું તમે આપી શકો છો મિત્રો. જો તમને નહીં ગમે તો એ વાત મિત્ર ખૂબ જ સાચી છે ને મિત્ર આજના સમયમાં તો બધા જ એવા ઓનલાઈન જ મંગાવે છે મિત્ર કઈ પણ એનાથી જે લોકોનો જે ટાઈમ છે. એ મિત પછી રહે છે ને પછી એ ટાઈમ જે છે મિત્ર એ જે લોકો ના જે કઈ બીજું કામ કરવાનું હોય છે એમાં એ ખર્ચાઈ જાય છે મિત્ર. તો એનાથી જે લોકો છે એને પણ ટાઈમ બચે છે ને મિત્ર આનો હેતુ એ જ છે કે આપણે ટાઈમ બચવો જોઈએ મિત્ર ને મિત્ર આપણને ખબર છે કે અમણા તો ઓનલાઈન આપણે કંઈ પણ ઓર્ડર કરીએ એક ક્લિક કરીએ એટલે તરત જ આવી જાય એ કેટલી નવાઈની જેવી વાત છે કારણ કે મિ મિત્ર તમે જોઈ શકો શો કે પેલાના સમયમાં આટલી બધી જે ટેકનોલોજી હતી તે આટલી બધી ડેવલોપમેન્ટ થઈ ગઈ હતી મિત્ર. તો મિત્ર પેલાના જે સમયમાં હતા તે જે લોકો હતા એ લોકો ને કંઈ પણ જીવવાની જરૂર જરૂરિયાત ની વસ્તુ લેવાની હોય શાકભાજી લેવાની હોય કંઈ ખાવા માટે કંઈ કઠોળ લેવાનું હોય. તો મિત્ર એ દુ દુકાને જતા હતાં ને ત્યાંથી એ લોકો અલગ-અલગ વસ્તુઓ પસંદ કરીને એ લોકો મિત્ર લેતા હતા. ને મિત્ર ત્યાંથી એ લીધેલ વસ્તુ જે એ પછી લીધેલ વસ્ છે ને તે પછી એ લોકો મિત્ર ઘરે લઈ જતા હતાં. ને મિત્રો ઘરે લઈ જયા પ છી જો એ લોકોને નહીં ગમે, અમુક વસ્તુઓ નહીં ગમે તો પછી હ આપવા જવાનું ને જો એમાં નાની વસ્તુ હોય તો પછી હજુ ત્યાં આપવા વા જવાનો કેટલો ટાઈમ ખર્ચ થાય. તો પછી એ લોક લોકોનું એ લોસ માં જતા હતા મિત્ર ને મિત્ર પછી જો કોઈ મોટી વસ્તુ હોય તો પછી એ લોકોને અજી પાસે ત્યાં લઈ જવાનું એથી એ લોકોને જે ટાઈમ બગડે મિત્ર એ ગ્રાહક નો ટાઈમ બગડતો હતો એવું આપડે કઈ તો ચાલે મિત્ર. તો ધીરે ધીરે જે જે હમણાં તો આજના સમયમાં તો આપણેે મેં કીધું તેમ કઈ હો વસ્તુ નાની થી માંડીને મોટી સુધી તમને જો નહી ગમે તો તમે પાસા આપી શકો છું. એ મને ખુબ જ ગમી મિત્ર કારણ કે મિત્ર જે પેલાની પેઢી હતી તે લોકોને આવું મળતું નથી મિત્ર. ને મિત્ર બીજી આપડે વાત કરીએ તો અમુક એવા વિ તારો છે કે જ્યાં ઓનલાઈન વાળી જીસ સર્વિસ સે એટલે કે એ લોકો ના પાસે તો મોબાઈલ હશે જ મિત્ર પણ જે ઓનલાઈન જે શોપિંગ છે. કે ઓનલાઈન આપણે શોપિંગ કરવાના છે મિત્ર એ લોકોની પણ રેન્જ હોય છે જો આજુબાજુમાં કઈ એના રિલેટેડ કઈ મોટી કંપની કે એના રિલેટેડ કઈ શોપિંગ મોલ હોય કે એના રિલેટેડ જે એજન્સી હોય તોય જી બાજુનો એનો જેટલો પણ એરિયા કવરમાં આવતો હોય એટલો એ એરિયા કવર કરતો હોય છે. ને પછી એના અલગ અલગ જગ્યાએ એટલે અ એક જ રહે છે એમાં બે ત્રણ એવી એજન્સી હોય છે જે આખા ટ્રાય કરે કે આખા જે ડિસ્ટ્રિક છે એને કવર કરે. તો મિત્રો આપણે એમાં જોવા જઈએ તો આપડે જે ગામડા વિસ્તાર છે. એમ વસ્તુ વધુ ને એ લોકો નો ડિસ્ટન્સ જે આપણને ખબર જ છે કે દૂર દૂર એ લોકો ન ઘર હોય છે. તો ત આ સર્વિસ હવે બઉ હવે બંધ થતી નથી કારણ કે આટલે દૂર જવા માટે જે નાની જો વસ્તુ મંગાવવામાં આવે તો પછી એનો જે કોસ્ટ છે કે ચિત્ર વધી જાય. એના લીધે જે ઓનલાઈન શોપિંગ છે તે મોટા ભાગના જે ગામડા વિસ્તાર છે કે અમુક એવા વિસ્તારો છે ત્યાં હજી વિકસિત થયેલી નથી. પણ ધીરે ધીરે સમય જતા તો એ વિકસિત થઈ જશે મિત્ર. પણ પરંતુ એના જે લોકો છે જય્યારે એ લોકો શહેરોમાં આવે છે, ત્યારે એ લોકો શોપિંગ કરતા હોય છે ત્યારે જે ઓનલાઈન જે શોપ હોય ત્યારે એ એનો અનુભવ લેતા હોય છે. પરંતુ મિત્ર મેં કેટલાક કિસ્સામાં જોયેલું છે કે જે ગામડા લોકો હોય છે. એ લોકોને કઈ વસ્તુ છે કઈ એ લોકો પાસે તો મોબાઈલ તો મિત્ર હોય જ. છે. પરંતુ એ લોકોને કોઈ વસ્તુ જોઈએ તો એ લોકો ઓનલાઈન જોતા હોય છે. ને પછી એ લોકો નજીકમાં કઈ સીટી લાગે કે પછી એ લોકો અ-ઓનલાઈન ઓર્ડર કરીને પછી પૂછી લેતા હોય છે કે તમારી રેન્જ ક્યાં સુધી નીશે તમે ક્યાં સુધી આવી શકો છો? તો પછી એ લોકો તેટલેક સુધી તે વસ્તુ કે જે પણ એ લોકોનું જે મંગાવેલું હોય તે ત સુધી એ લોકો લાવી આપે છે ને પછી અડધેથી એ લોકો જતા હોય છે ત્યાં લેવા માટે એટલે એનાથી પણ એ લોકોને જે મનગમતી જે છે તે એને કોને ઓનલાઈન શોપિંગ થઈ જાય એવું કહી શકીએ તો આપણે ચાલે ને આનાથી ખુબ જ લાભ થાય છે મિત્ર. તો મિત્ર તમે જણાવશો કે તમને પણ આવો કોઈ ઓનલાઈન અનુભવ થયેલો હોય કે તમે પણ આવા અનુભવ કરેલા હોય કે તમે પણ પાછું એ લોકોને આપેલું હોય નિ ગમેલું હોય તો મને થોડો તમારો પણ અનુભવ જણાવશો મિત્ર?
હા મિત્ર તમે જે પણ માહિતી આપી ઓનલાઈન શોપિંગ એ મને ખુબ જ ગમી અને ત વિગત વાર આપી એટલે હું ખુબ જ પ્રભિત થયો અને મિત્ર. તમે જે પણ પ્રશ્નો એ હું જવાબ ચોક્કસ આપીશ પરંતુ મિત્રો આપણે જોવા જઈએ ઓનલાઈન શોપ ઓનલાઈન શોપિંગ એ મિત્ર આપણે મનુષ્યને એક ભાગ રહ્યો છે કારણ કે આપણે જે પણ કરીએ એ હાલમાં ઓનલાઈન જ કરતા હોય છે કારણ કે એમાં એવું છે કે મિત્રો પૈસા ઓછા હોય આપણે જેમ જોઈ જેમ હમણાં જોઈએ તો મિત્રો એમેઝોન છે, ફ્લિપ અને મિશો છે જેવી ઘણી મોટી મોટી કંપનીઓ મિત્રો. પોતાની પ્રોડક્ટ ઓનલાઈન જે એપ-એપ-એપ્સ હોય એમાં એ એ લોકો બહાર પાડતા હોય છે અને ત્યાંથી આપણે ઓર્ડર કરવાનું હોય છે અને એ પણ ઓર્ડરનો પણ સમય હોય શે કે હા આપણે આજે જે ટેપ આજે આપણે ઓર્ડર કરીએ તો બે ત્રણ દિવસ પછી આપણે ઓર્ડર મળતા હોય છે અને આપણે એમાં પિનકોડ નાખવો પડતો હોય છે. મોબાઈલ નંબર, પિન કોડ એવું આપણે નાખવો પડતું હોય છે અને મિત્રો તમે કીધું કે તમે પણ કોઈ વસ્તુ માંગેલી શોપિંગ કરવા ગયલા ત્યારે તો હા મિત્ર મિત્ર મેં જે મિશો હતો એના પર હું ટી-શર્ટ માંગેલી હતી અને મિત્ર એ ટી-શર્ટ મિત્ર ખુબ જ સરસ આવેલી હતી કારણ કે મિશો ઘણી બધી વસ્તુઓ સારી પ્રોડ્કટસ આવતી હોય છે તો મને ખુબ જ સારું લાગ્યું અને અ એક ટી શર્ટ જે આપણે આમ બજારમાં લેવા જઈએ તો ચારસો પાંચસો લેતા હતાં પરંતુ મેં ઓનલાઈન મંગાવી તો માત્ર ને માત્ર મિત્રો મિત્ર બસો ને પચાસ રૂપિયામાં મને પડી હતી તો મને ખુબ જ ગમ્યું કારણ કે એક તો સસ્તી અને એક ડાયરેક જે આપણે પિનકોડ નંબર લાખી એડ્રેસ આપ મિત્રો ત્યાં સુધી એ આવતું હતું તો મને ખૂબ જ આનંદ થયો અને મારા અ જે ફ્રેન્ડ લોકો હતાં એ લોકો પણ મને જોઈને કહેતા હતા કે હા, આ એપ પર અને આ મી મીશો કંપની શે આ ખુબ જ સારી શે, મિશો કરતા જે ફ્લિપસકાર્ટ છે એ પણ સારી શે પરંતુ આપણે જે પણ યોગ્ય લાગે એ આપણે વસ્તુ તો મંગાવી શકીએ અને આપણે જે નજી નજીકનું જે પણ પડતું હોય જે જેમ કે આપણે જે યે સુરત હોય સુરતથી પણ તરત જ વસ્તુ આવતી હોય છે તો એ ખૂબ જ સરસ છે અને મિત્ર આપણે હાલમાં જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ નવી-નવી-નવી-નવી જે શોપિંગ મોલ હોય છે. તે એ પણ શરૂ કરવામાં આવેલ શે. તો એનાથી ઓનલાઈન વસ્તુઓ ત્રો આપણે હવે તો એવું છે કે ડિજિટલ પેમેન્ટ એટલે કે ક રોકડા ના આપીએ પૈસા પરંતુ હાલમાં તો એવું શે કે આપણે એક વાર પેમેન્ટ કરીએ પશી બે ત્રણ દિવસમાં જે પણ વસ્તુ હોય એ આપને ડિલિવર થઈ જતું હોય છે તો અને જો મિત્રો આપણને એ જો કોઈ વસ્તુ ન ગમતી હોય તો આપણે બે ત્રણ દિવસમાં આપણે પાશી મોકલી શકીએ અને આપણને પૈસા પર રિફંડ થતા હોય છે કારણ કે પરંતુ મિત્ર આપે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ઇન્સ્ટાગ્રામ-ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક પર જોઈને આપણે જે પણ વસ્તુઓ આપણે મંગાવતા હોય લિંક ખોલીને તો મિત્ર એ ના કરવું જોઈએ કારણ કે એવી કંપનીઓ ફ્રોડ થત ફ્રોડ કરતી હોય છે કારણ કે એમાં એક વાર પૈસા જાય તો પછી એ આપણે એને વાપસ ના આપે અને એ ટ્રેકિંગ આઈ ડી અને જે આપણે ફોલો કરવાની એના પણ પૈસા લેતા હોય છે તો મિત્રો આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ અને તમે જે માહિતી આય પી એના બદલ ખૂબ આભાર મિત્ર.